તેમ મ
બઉ મજામાં, શું કરતા હતા?
બસ બરોબર છે.
ત્યારે બીજા બધા કેમ છે?
સ્કૂલ ના દિવસે યાદ આવાના.
હ બહુ યાદ આવેલા સ્કૂલ ના દિવસો. અત્યારે તો કોલેજમાં
કોલેજ કરતા તો સ્કૂલ લાઈફ બખાર હતી. બધા જે જે કોલેજમાં ભણી ગયા ને બધા એમજ કે
હા અમે પોતે ભણી રહ્યા તો પણ કહે રહ્યા સ્કૂલ લાાઈફ ઉપરથી સારી હતી.
પેલા એમ થતું નાના નાના ભણતા ને મોટા થશુંન તો લાઈફ આખી બદલાઈ જશે. મખર થઈ જશે, હવે એમ થારું કે સ્કૂલ લાઈફ જ બેસ્ટ હતી. મોટા કા થઇ ગયા એવું થાય.
હા એ તો છે અને પાછું અત્યારે તો જે તમે તે તો કોલેજ કરી નથી ને વધારેને.
ના કોલેજ નું એવડું ખબર ની પણ સ્કૂલ લાઈફ બેસ્ટ હતી અત્યારના કરતા. અત્યારની લાઈફ કરતા.
હા એ તો છે. ત્યારે ભણાવા જવું પડતું એ કંટાળો આવતો અને કાઠું પણ લાગતું.
હવે ત્યારે એમ થતું. કે મોટા સાસુને ભણવું નહી પડે ને કઈ બીજું ટેન્શન નહી હોયને હમણા એવું થાયલું કે. સારું હતું બધ એ લાઈફ એ જીવન આપણુ.
હા એ તો હ હવે આજે જ આજ ની વાત કરું તો અમે હું જે કોલેજ કરું છું ને એ કોલેજમાં હજી અમારે સેમ ટુ ની પરીક્ષા પણ નથી લેવાની, સેમ ટુ પછી ગું ને એ સેમ ટુ ભણાવતા જ એટલી વાર લાગી હતી ને એના પછી એટલુંને એટલો સમય થઈ ગયો પણ હજુ પરીક્ષા નથી આવી, અને સ્કૂલમાં તો કેવું ટાઈમ છે પરીક્ષા લેવા જાય એટલે વધારે પડતું યાદ નતું રાખવું પડતું અને અહિયા તો આખું કેટલું બધું લાંબુ યાદ રાખ ખવું પડે છે અને પાછું એવું હ ને કે પ પુલી જઈએ તો હ વાંધો ના આવે. ઓમ જોવા જઈએ તો તમે ફેલ ના થઈએે. એટી આવે પરંતુ એટી પણ ના આવે ઓમ તો કોલેજમાં અત્યારે અમા જેવી કોલેજ છે ને એવી કોલેજ હોય ને તો તમને એમ જ થાય કે કરતા તો સારું કે તમે સ્કૂલ માં હોત. સ્કૂલમાં જ એટલું લેસન કે હોમવર્ક ના આપતા એનથી વધારે જ કોલેજમાં આપે છે બોલો?
મ તો સ્કૂલ લાઈફ સારી હતી ઘણી ઘણી સારી હ યાર ઉતના ઉતના મનમે જે કરવો કરી એક તરફ ખાવાનું, પીવાનું, ઉઠવાનું લઈને સુવા સુધી નું બધું કરો એ પોતના મનનું
અત્યારે હવે અમારે જે પ્રોસે પ્રોફેસર છે ને તો એ પણ અમને સ્કૂલ લાઈવ હોય ને એવું જ ફીલ કરાવે છે પછી સ્કૂલ થી વધારે બધા લાઈવ થઈ ગય હો ખરાબ લાઈફ સ્કૂલ છે વધારે એવું લાગે છે કોલેજમાં તો અમને
હ બરોબર હ એ તો છે હવે પણ કરે મોટા તો બધા થાય એટલે
વાત બરોબર પરંતુ અમે જેટલું અ મેં સાંભળ છે ને ત્યાં સુધી કોલેજ માં એટલું બધું લખવાનું કે ભણવાનું એટલું બધું ટેન્શન કે લોડ ના હોય બરોબર તમારે શીખવાનું હોય અને એક્ઝામ આપવાની હોય આમ વધારે બીજું કઈ ના હોય પરંતુ અમર ઓલ તમારે શીખવાનું પછી આજ તમને રજા પાડ્યું કરો ફોન કરીને વાત કરવાની જો ત
હમ
તમને જેમ સ્કૂલમાં કેવીતે પૂછતા કે કાલ કેમ નથી તો આવ્યો તેવી સ્કૂલ ના જેવ હોય
નેટવર્ક પ્રોબ્લેમ ના મેરી વચ્ચે છે હો સ્કૂલ ના ટીચર
હા અવાજ હા અવાજ આવો
આવયો અવાજ
આ તો અમારે કોલેજ ની લાઈફ તો એવી છે ને કે સ્કૂલ કરતા પણ ખરાબ છે એટલી બધી પ્રોફેસર એ બધું જો અમને કઈક ના આવડે ને તૈયાર કરવા આપ્યો તો એ પણ દસ દસ પંદર પંદર વાર લખવા આપ આવ તો સ્કૂલ માં પણ આમા જોડે નોતું થતું જો હા ચુકવું નતો દસ વાર લખવાનું અને ના લખ ને જઈએ ને તો પાછું ત્યાં દંડ કર ત્યાં બેસીને લખાવડ આવે હવે એક કોલેજમાં જોયું છે આવી રતે કઈ કર જબરજસ્તી બોલોમ તો હબ કંટાળી ગયા છીએ આવી કોલેજ માંથીને એવું લાગે છે કે અમે બીજી કોલેજમાં ગયા તો સારું હતું આવું એટલું બધું વર્કલોડ કે અસનમેન્ટ સબમિશન એવું બધું કરાવવાનું એટલું બધું ટેન્શન તો ના હોત હવે આ કોલેજમાં અમારે
બી
જા ફસ્ટ સેમ બહુ મોડું ચાલુ કર્યું હતું તેમ પેલું જ સત્ર પત્યુંને એના પછી બીજું સત્ર ચાલુ થાય ને તો પરીક્ષા અમારે જાન્યુઆરીમાં હતી અને જાન્યુઆરી માં પરીક્ષા પતી ઉત્તરાયણ પેલા પેલા અને પછી અ યાનુ વેકેશન હતું અને એના પછી ચોવીસ પચીસ જાન્યુઆરી ફરીથી ચાલુ થઈ કોલેજ
બરોબર
એ કોલેજો હે ને અમારે જોઓને ફેબ્રુઆરી આખો મહિનો અમે ભણ્યા અને મે માર્ચ મહિનો અમે ભણ્યા અને પાછું માર્ચમાં એન્ડિંગમાં અને એપ્રિલ ની સ્ટાર્ટિંગમાં અમારે પરીક્ષા હતી પછી વેકેશન પડી ગયું પરીક્ષા એટલે ઇન્ટરનલ હતું ઓમ જોવા જઈએ તો એક્સર્નલ પરીક્ષા નથી એક્સ્ટેર્નલ પરીક્ષા હવે છે તો અમારે બે મહિના અમને ભણાવતા કર્યા બે મહિનામાં અમને આખો સિલેબસ પૂરો કરી નાખ્યો કોલેજ જ વાળાઓએ અને હવે હેને અત્યારે કોલેજ વાળા કે એમ કે છે કે તમારે પરીક્ષા છે અને પરીક્ષા ત્રણ મહિના થઈ ગયા જે સિલેબસ પૂરો કરયોને એના પછી હવે પરીક્ષા છે હવે અમને કઈ આવડતું નથી કઈ યાદ નથી રહેતું અને હવે પરીક્ષા ચાલુ થાય છે સોમવારથી શું લખશું અમે અમને તો એમ જ થાયેરુ
બરોબર રીડિંગ કરી લેવું પડે બધું વાંચી લેવાનું યાદ કરી લેવાનું
પણ હવે શું વાંચી એક તો અમે પેલેથી પેલા ગુજરાતી મીડિયમમાં ભણતા હતા માધ્યમમાં ને હવે અંગ્રેજી માધ્યમમાં ભણવાનું આવી ગયું કોલેજમાં ક્યાંય ગુજરાતી માધ્યમમાં ભ દેખાતું નથી સિવાય એક બીકોમનો કોર્સ કરીએ તો એ ગુજરાતીમાં થાય છે બીજું કશું ગુજરાતીમાં થતું નથી બધું અંગ્રેજી માં શીખવું પડે છે બોલો હવે યાદ કેવી ત્યારે એક તો અમે પહેલેથી જયારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે પણ અંગ્રેજી વિષય નતો ગમે તો હવે તો બધું ભણવાનું જ અંગ્રેજીમાં
એ તને ઇંગ્લિશ ઓછું ફાવે એનું એટલે પણ અમે લોકો બધા ઈંગ્લિશ મીડિયમ જ ખાસ મૂકેલા છોરાઓને પઇ છોરાઓને ગુજરાતી આવડતી હે ની પછી
હા તે એક સમય એ હાલે કે અમને ગુજરાતી તમારે ઘરમાં તમે ગુજરાતીમાં વાત કરો ને એટલે છોકરાઓને તમારા બાળકોને ગુજરાતી આવડે જ
હા આવડે પણ ગુજરાતી એટલી હમજે નઈ પડે લખતા વાંચતા ના આવડે લખતાય ના આવડ આવડે પછી બધાને
એ બધું તમારે સાથે શીખવાડવુ પડે બાળકને કે થોડું ઘણું લખવાનું થાય ધારો કે પોતનું નામ અને સરનામુંને એવું બધું જો એ બધું ગુજરાતીમ લખી શકે એટલું એમને આદત પાડવી પડે અને બાકીલું બધું એમને અંગ્રેજી મીડિયમમાં જ કરાવું જોઈએ મારું માનવું એમ તો હવે તો બાળકોને ગુજરાતી મીડિયમમાં કરાવી છે તો પછી જયારે કોલેજ ઈંગ્લિશ મીડિયમમાં કરાવવાની થાય છે ને કરવી પડે છે એ વખતે એમના માથે લોડ બહુ વધી જાય છે અમારે જેવું થાય છે ને અત્યારે
હવે શું કરે હવે બધી ઇંગ્લિશ જ આવી ગઈ હે ખબર નઈ કેમ
બધે અંગ્રેજી આવી ગઈ અને પાછું વાતચીત બધા અંગ્રેજીમાં જ કરતા હોય છે ત્યાં મતલબ કોલેજોમાં પણ હવે તો ઘણી કોલેજોમાં તો સારું હોય છે કે તમને સ જાવે ગુજરાતી માં અને અ ભણવાનું જે લખવાનું હોય એ બધું અંગ્રેજી માં લખવાનું હોય એવું પણ હોય છે ઘણે કોલેજોમાં
ઘણું ઘણું વધે પતી ગ્યું તો ઇંગ્લિશ હવે
એ છે. ઈંગ્લિશ એટલું બધું હેરાન કરે છે. ને કે ના
બોલો ને ઇંગ્લિશ ભણાવ માતૃભાષા એ પણ ભણાવી જ પડે
હા એ તો છે. અને એ અંગ્રેજી ભાષા માં તો હોય જ છે. પરંતુ આજે ગુજરાતી માધ્યમમાં ઈંગ્લિશ કેવી રીતે હોય છે એવી રીતે અંગ્રેજી માધ્યમ ત ગુજરાતી હોય કે ના હોય
તો ખબર ન હવે રાખતા તો નહી હોય ગુજરાતી
એ જો ગુજરાતી રાખતા ના હોય તો પછી નવા બાળકો શીખે કેવી રીતે કે ગુજરાતી એમને ખાલી અંગ્રેજી જ આવડે ને
એમ છે
ગુજરાત માં કોઈ પણ જોડે વાત કરી હોય તો પછી એમને હિન્દી બોલવું પડે ક ગુજરાતી બોલવું પડે અને આપડે તો ગુજરાતી હિન્દી બોલે એટલે એટલા કોમેડી લાગે ને એમ ન ગુજરાતી હિન્દી વાત એવી મિક્સ થાય ને મજા આવે
બધું મિક્સ થઇ જાય બધું ગુજરાત માં એ જગ્યા ક્યા એ જગ્યા થઈ ભાષા બ જ્યા અલગ અલગ જ બોલાયવી થોડી થોડી બધી ચેન્જ થઈ જાય એવી ભાષાણ બોલી મધું
બધું બધે ચેન્જ થઇ જ જાય છે, અને અને બીજા બધા તો જોઈએ ને એમને ભણાવવામાં પણ એમની માતૃભાષામાં ભણવામાં આવે છે અને બીજ કોઈ ભાષામાં ભણાવવા પણ નથી, જતા પોતાના બાળકોને આપણેે અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવે છેને ગુજરાતી માં એ ભણાવે છે, બ મિક્સમાં ભણાવે છે, આનાથી બાળકને પોતાની માતૃભાષા વિશેનો પ્રેમ ઓછો થઈ જાય પડથી
હોવે કોઈને કેવું તો એમ થાય ગુજરાત મીડિયામાં ભણેલા એમ થાય ઇંગ્લિશ મીડિયમ વાળા હ છું આમ કોન કરીને બોલે
હા, એ છે ને પરંતુ તમે જો આવો ગુજરાતમાં રહેેવા માટે
એ તો બધા મન ના વિચારે પણ બધા એવા એવું કઈ ના હોય, પોન્સિર ખે પોન્સિયર ખે સ્ટુડન્ટ ત સ્ટુડન્ટમાં ભાષા જે કઈ મતલબ ન હોશય રહવું ખે તો
ઘરમાં બોલાતી હોય એ ભષા ઉપર તમે વાતચીત કરો, લખવાની તૈયારી કરો તો એમાં તમને વધારે આવડે બીજી બાજુ ભાષાઓ કરતા અને હવે તો
હોશિયાર હોને કઈ ફરક ના પડે કોઈ ભાષાથી
નાા ના બધી ભાષા થી ખબર પડે ને હવે હોશિયાર હોય પરંતુ એને ખાલી ગુજરાતી જ આવડતું અંગ્રેજી આવડતું જ ના હોય તો પછી એ જગ્યા ઉપર જ અંગ્રેજી લખવાનું આવે ત્યાં તો પાછું પડવાનું જ છે, ને
એમ તો શીખે ને એમ તો ગુજરાતી મીડિયમ માં કેટલા નઈ ઇંગ્લિશ તો પાવત બોલે જવાયનું ને હા
હા, પણ એવું તો સોય દસ ચણા એવા નીકળતા હશે, જેમને અંગ્રેજી ફાવતું હશે ગુજરાતી મીડિયમમાં ભણ્યા પછી પરંતુ જે બાકી લા નેવું જણા છે એમને તો અંગ્રેજી નથી જ ભાવતું ને એમ વાત
ત્યારે શીખવું પડે એ બધાને છોરાઓને
હા, એટલે જ મારું માનવું તો એવું છે, કે હવે ના બાળકોને બધાને ને ઇંગ્લિશ મીડિયમ મકવા જો જેનાથી કોઈ વાંધો ના આવે,
જોઈએ તારા
હારું મળીએ તો બાય
બાય.